હા અવાજ આવશે.
હા આવે છે.
ઓકે ઓ. તો વોટ લાઈક હવે શું વાત કરીયએ હ ટોબિક ટુ સિલેક ટોબિક
કઈક તો બોલવું પડશે
હમ એલે જ નને, અરે કહ છે હમણાં ટ્રાન્સક્રપ્શન કરતો હતો ને હ એટ આમ. અમુક લોકો ને સારી જો કે અમુક લોકો પણ એટલું બકવાસ કરતા રહે ખર નહ હું બખબર
હા એ તારા જેવા હશે આવુ
અરે મારા જેવા કાથી શું.
તું એક્સ માં બોલતા હશે.
ની તે તો તે તો વાંધો ની આવે મતલબ સ્પષ્ટ બોલવું પડે
સ્પષ્ટ ક્લિયર
ચાલ મેસે એકદમ લાઇક ચલાવ એકદમ આપડે સેને એકદમ પ્યોર ગુજરાતીમાં વાત આને સાના પર રાખ સારું પડશે ટોપિક
અરે અરે નોર્મલ કવર્ન હાય હેલો શું કર છો જમ એ બધું
કરતાજ છે.
તો હછી,
હા મે બી કઈ એટલે ડિસડ કરી કઈ વાત કરવા હાલ તો મતલબ મસ્ત મજા આવશે વાત કરવાની.
ઓકે.
હા શુંિસઇડ કરીએ.
આપડે શું કરવું જોઈએ ખબર
સો.
કઈ બુકની પીડીએફ ડાઉનલોડ કરી ને
હુંચ્યા કરનેમ
એ બહુ ખ વાંચી ગઈ.
અરે એવું ની ચાલે તા વિડીયો તે જોયલું છે. મેં તને ટ્રેનિંગ વાલુ મોકલાયેલું છે.
નઈ આનું નઇ
તેમાં મતલબ એટલે એમ ડાયરેક્ટમાંચ્યા કરતી ની ચાલે એમ ખબર પડી જાય.
અચ્છા.
ચલ, જાવાદે આપડા અહો! બર જ છે. હમમ! તો આપડે આમ શું વાત કરીએ? એમાં આપડે કઈ ટોપિક જ ની મ્લે
હા, ત્યારે સ્કૂલમાં કયું બોર્ડ હતું સીબીએસઇ કે એનસીઆર
મારતે પેલું સી બી એસી હતું. ની સી બી એસી હા, સી બીએ સી હતું. ના ઉભરે વેટ સેન્ટ્રલ બોર્ડની મારે તો એનસ પેલું જ તું આ આ.
એન સી આર ટી એ
અ ઉ લાઈક ઉભો રે લાઈક આ પેલું આપણા માં તો ગાંધીનગર લાગે એટલે પેલું હતું. અ પેલું એને શું કેવાય? હા ચસ પેલું શું નામ એનું ખબર ની હવે તે. કેવું છે સિરિયલ હમ એ હતું.
ઓકે!
તમારે કયું હતું? એ જ હશેર વડી તમારે બી ઓકે.
એ જ હતું.
હમ હ હા, સાના પર વાત કરીયે, યાર કઈ મલે જ ની. કઈ બી સવાલ પૂછ.
તો એ બી સવાલ હોય ને પૂછ્યો પણ કીધું કે હું વિચારીને કઉ.
શુ એમ એટલે કંઈ વેઇટ મે તને કઇ પુંછું.
અરે? અ હું-હું તને ઓલા દિવસે નતી જતી કે હું બહાર જવાની છું.
હા! હા!
તો એ દિવસે હું ગઈ હતી ને.
હમ!
એ ડીવસે મેં બુલેટ ચલાયુ તું.
કોણ-કોણ ગેલુ?
અરે મારા ફ્રેન્ડસ.
હા હા ચના હા હા ઓકે ઓ. હા!
તે કે ત મને આમ બી શોખ હતો તો હું એને કે- કે કરતી તી.
હા
તો એ કે તને એક આટો શીખવાડુ તો એને પેલા મતલબ શીખવાડ્યું. પછી મેં થોડું રોડ ઉપર થોડું ચ લાયવું તો બઉ હેવી પડયુ.
આ વડી
મતલબ બહુ હેવી પડ્યું એક-એક આઠ. તો કીધું ને એમાં જ માંડ માંડ લીધો પણ તો બી શોખ તો-તો દીધો.
હમ.
પછી આપી દીધું પાછું બાકી તમે ચલાવો. મતલબ પડી જાય ને તો ઊંચું બી ના થાય.
હા તારા તજ બઈટ તારા પગ ઘીસ.
માણા થી તો ના જ થાય.
હમ બઉુ મુશ્કેલ છે લક મે બી ચલાવ બુલેટ ઘણી ચલાવય્યું છે લાઈક વણાક પર. પગ મૂકીને વારીએે ને બહુ મુશ્કેલ છે હને બહુ વજન આવીે પગ પર.
મેં તો પહેલી વાર ચલાયું ને.
હમ બહુ મુશ્કેલ છે વણાંક વાર તો એકદમ ધીમેથી એકદમ સાચવીને કરો પડે. એમ સીધું જવાનું હોય તો સીધું માં વાંધો નહીિ આવે.
સીધું સીધું મેને સીધું સીધું ચલાય્યું તું પી એને વાળવા ન મળે. વાળીને પાછું બી નઈ આપે એને ત્યાં બોલાય તું એથી લઈ લે.
હા. એમાં બહુ બુલેટ ચલાવાની બહુ મજા હ એટલી સ્પીડમાં જાય ને એમ એટલે એમાંવીી જશે એમ ગાડી દબાઈ જઈ. જેમ એકદમ મક્્ખન જેવી ચાલે એમ બહુ સ્પીડમાં તાકા થાંધા ચાલે.
ક્યાં એક્ટિવ ક્યાં ભોલે એટું તો આજે એક્ટ. એક્ટિવા ચલાવું તો રવાકડા જેવું લાગતું હતું.
સું?
એમ ક મે હું એક્ટવા ચલાયું ને એના પછી બુલેટ પછી. તો મને રબોટલા જેવું લાગવા મ
હા બુલેટ પણ બે હેવી ગાડી મજા ચલાવાની જેટલે હેવી ગાડી ને એટ જાય હારી એમને સ્મૂથ બી ચાલે એકદમ.
પેટ્રોલ બઉ ખાય.
મેને ખબર છે ને એ ખારા દીકરામાં થોડા ખરાબ રસ્તે ચાલ જાય ને તો એમઝટકા નહી લાગે. લમ દાદરાની લાગે.
અરે હા પણ પેટ્રોલ બહુ ખાય ને.
હા પેટ્રોલ તો ખાઈ પણ એતો મોટા ખિસા વારાનું કામ.
હા એ બીજ આપડે ક્યાં મોટા થીશ મારા એ તો. એને તો મોટા એને એના પપ્પા એ હું તો નદીતી કે એના પપ્પા એને બર્થ ડેમાં લઈ આપી એ વા એ વાળો છોકરો.
આની એ. ઓકે લક તે કોઈ તું તો તારી કોઈ ફિમેલ ફ્રેન્ડની વાત
નહી ફિમેલ ફેન અલગ એ તો એ બીજી કોલેજની મતલબ એ હું ડિપ્લોમા કરતી હતી ને. ત્યારની અને આ આ બીજો આ આજ ફીનું છે એના એના પપ્પા એ બર્થડે માં લઈ હતી
હમ
એના પપ્પા ગવર્મેન્ટ ટીચર્સ છે.
હ લાઈફ બહ સેટ છે લાઈક લિટલી એકયવા બહજ જલન
એની પાસે આઈફોન છે આઈફોન એ બી એમના મળી ગઈ એનો ફસ્ટ ફોન આ
હમ અભી ક્યા કર સકતે હૈ.
હ બાઈક બી એમના મળી ગય તું મેક તારા સપના શું તને બધું તો બની ગયું તારું કઈ સપનું તો હશે ને કે. હું કમાઈ ન આ લઈશ. તો એ એણે કઈક બીજા બાઈક નું ઊંચું મોડલ કીધું કે હું.
હમ. તો મોટા લોકો મોટા શોખ તેવું છે.
હાચી વાત હે.
બ એટલે વસ્તુ છે એટમ- લ લટલી હે એ લ આમ જોવાઈ ને બહુ ઈઝી
હમ હમ અરે અમે મોલમાં ગયાતા ને તો બા બાટાનો શોરૂમ હતો તો અમે ખાલી આટો મારવા ગ્યા હતા
હમ
એ પાંચ હજાર ના શૂઝ જોયા એના પપ્પાને ફોટો મોકલ્યો. કે પપ્પા આ કેવા છે ગમે છે પૈસા નાખો ને
તો બડે અંભી લોકો હ
પાછો પાછો હમણાં કઈ તમાર કોઈથી લેવોય તો લઈ લો મને એવું કઈ નઈ
હ
બીધું અરે કઈ નઈ લેવું તોમે પેલા આટલું અમે પાંચ હજાર ના- શસ નીચે ભી ના અડવા દઈએે
અરે ખરે હમફન્સ બ લજીિત છે મતલબ
પ એના એું ઈગો નઈ ઈગો ગમણડેવું નહ કઈ પૈસા ન પણ
અમુક લોકો છે ને મોસ્ટલી હે અમુક લોકો ભી નાઈ નાઈનટી પરસન લોકો છે ને બવ ઘમન કરતા ર હે બાપના પૈસા પર
ના ના એવું ઈગો કેવું ક ન મતલબ
આનું કેવું છે એના હજી છેને રિયાલિટી હિટ નહી થ એને બધા માણસો સારા જ લાગે. બધા એટલે બધા અને બધાની હેલ્પ કરતો ફરતો હોય ને એવું બધું.
હમ અને હા એ લોકોને ડિફરન્સ એ રહ્યા કે બહ એ લોકો ન લાઈક કસમ છે એ લોકોને બ માઇન્ડસેટ બહ અલગ રહે આપણા કરતા
મતલબ કહું તો છું એને હજી રિયાલિટી હિટ નહી થઈ.
હમ પણ એમ બી થાય બી નહી કોઈ દિવસ કે ઓલરેડી એ એવાય એન્વાયરમેન્ટમાં છે તકલીફ પડી ન છે મતલબ એ રીતે
એ તો
એના સ્ટ્રગલ બી કેવા કે એટલે આપડે કેવું કે એઝ અ નોર્મલ પર્સન કે આપણું ડ્રીમ હોય કે આપડે કયા કન્ટ્રીમાં ફરવા જાયએ. કોઈ ભી હ એમ લાઈફ ટાઈ લક મોસ્ટ લાઈકલી કોઈી એક બે વાર જઈ શકે રેગ્યુલર માણસ એ લોકો નું કયું રહી કે કઈ કંટટીમાં એું એું સ્ટ્રગલ રહી આ કંટટીમાં ફર ક્યાં નથીગને ફરવાનું સ્ટ્રગલ નથી થ
એ તો એનું સ્ટ્રગલ જ કારમાંથી ચાલુ થાય છે એ
છે ને માસ્ટર કરે છે અત્યારે વડોદરા તો ઓહ ચનત્યા એ કોલેજની હોસ્ટેલમાં બી નહી રહેતો પીજી માં બી નઈ સ્પેશિયલ એસી વાળો રૂમ ભડે રાખે
વા સટ લાઈક
હમ
મેં કીધું હું જઉં તોું મારા પપ્પા તો હોસ્ટેલ ના પૈ જોઈ બી ના પાડી દે ખને બી એસી વાળો કે એસી વગેર તો અમને ફાવે જ નહી.
હમ નહી એમાં શું ખબર એમાં છોકરા ને બી એ ક એમ પેલું કરવા જ નહી પડ્યુંના પેરેન્ટસ જને એટલું પેલું કરી આપે હમ જાતો છે તેમમ બધી ફેસ
હા અને એ એક જ છોકરો છે એટલે એને તો વધારે જ રાખે ને
સિંગલ એની બેન છે મોટી પણ એ બી મેરજ છે. એટલે એની મોટી બેહેન બી પાછી ડોક્ટર જ હતી એ બી આને બહુ વધારે
હમ મતલબ લાઈફ અચછતલબ કઈ ટેન્શન નથી. હમ મરાયા
પછી એને એક દસ હજાર ના શૂઝ જોયા ત તો એ એને બહુ મોંઘા પડ્યા કે પ્રાઇસ થોડી વધારે છે દસ હજાર તો પછી એ તો કે મારી ઇન્ટર્નશીપ લાગી જાય ને એટલે સીધામ હોય એ દર વયને એક એક શુંઝ લઈશ તો બીજી ઇન્ટરસિપ ક્યારે લાગવાની
હમ તે
બધા પૈસા તો સુઝમાં નાખીદે
હમ પણ ઓલરેડી રાઈટ. ઓલરેડી પૈસા એટલે કઈ વાંધો નહી
હા એને કઈ વાંધો નઈ કવતો છું.
હમ ભલેયા હમ
યાર આવા તો કેટલાય મતલબ આવા લોકો જોવા જ ના જોઈએ આપ.
સાચી વાત છે આખું મૂળ બદલનાખે. જોઈ ને એકદમ કંટાળ જવા લાઈફ થી એવું થઇ જાય.
બરાબવે એટલે ગયા મતલબ હવે એમ ક વાર એટલે- મને શ ને એકચુલી છે નેક આ ટાઈપો ર ને બહુ મજા લક સ્ટ્રગલ મને નેચુલી- ખબર નહી કાલ અલગ મુળ થઈ ગયું થાય ને મતલબ એટલ- સ્ટ્રગલ ફીલીગ આવેે-
ત્યારે આપણને હવે મળી છે તો કરવી પડશે-
હમ કરવા જ પડે પણ એમાં બ અલગ જ એક મજા છે ને એટલે બી આડ્યો તારો અલગ જ છેજ- મને એકચુલી સફર થવાનું બહુ ગમે છે.
એવી રીતે મને કઉ તો છું બનાવી એવું છે કોઈ ન- કોઈના ઉપર નહી રહું મારી રીતે જ બધું કરીશ-
હમ ખબર છે આમીન હવે વાતા- આખી યારું એની વાત કરીને આખું યાર મને વિચારવા મજબૂર
કયારે વિચ માણસ બહ સારો છે મતલબ એના જોડે આપડે બેસીએ ને આપ આપડે બી પો એ થઇ જાય એટલે સારો માણસ છે.
તો સારું મતલબ મતલ આવા માણસ શું સાથે મુસ્લિમ એરિયો છે ને બધો એટલો ઘુમટ કરતા રહી પાછા એમ- ફ્લેક્સ કરો એટલે ડાયરેક્ટ એમ સામેથી કે હે આ માણસ આટલામાં જ છે. અમારું સટ લય તો આટલાનું છે એવી રીતના વિચાર કે ને એવું કરે-
અને એવું કઈ નઈ આ આતું છે ને અમે લોકો મતલબ- ગયાં હોય ને તો અમને ભી કે તમને કઈ ગમ તું એ તો લઈ લો મારા બિલ માં એડ કરાવી દેજો-